હેલો હા બોલો બસ મજામાં બસ મજામાં
હું પણ મજામાં છું.
તમે કેમ છો મજામાં
હા હું પણ મજામાં છું.
બી
બીજું બીજું બસ મ બધું સારું ચાલે છ આ જો ને બે ત્રણ દિવસ થી અ મને તાવ અને થોડીક શરદી જેવી તકલીફો થઈ રહી છે. એટલે થોડુંક રેસ્ટ માંજ. હ હમ.
તો બતાયવું ડોક્ટરને
હા ડોક્ટરને બતાવ્યું તો ખરી ગઈકાલે જો અ પીટલ ગઈ હતી અને ડોક્ટરને તપાસ કરાવીને દવા આપી છે અને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી છે ડોક્ટરે મને.
બરાબર. એજ હવે તો આજકાલ એટલું બધું. અ બીમારી ને ખાવા પીવાનું ને એટલું બધું વધી ગયેલું છે ને.
હા એ જ તો.
હમ.
અમ મતલબ કારણ તો એ એવું છે કે જો આજકાલ તો હવામાનમાં કેટલો બદલાવ બદલાવ થતો છે અ ક્યારેક ગરમી પડે ક્યારેક ઠંડી પડે વરસાદ આવે. તો એમાં બીમારી વધારે ફેલાય. છે નું. કોઈને છે ને સરદી ઉ દરસ આમ વાયરલ તાવ એની સમસ્યા વધારે થાય છે.
હા એ તો છે જ ના બીમારી પણ એટલી મોટી મોટી છે જોવ હી હવે આ સુગર છે કેન્સર છે કેટલી બધી મોટી મોટી બીમારીઓ છે હવે તો. ને હવે આજકાલ તો આ બી બધું કોમન થઈ ગયેલું છે મતલબ એ વું નથી કે મતલબ ગુટ કા અને એવું બધું ખાય તો તેમને જ કેન્સર થાય આજકાલ તો આ બધું કોમન થઈ ગયેલું છે બધામાં મતલબ કેન્સર જેવી બીમારી સુગર જેવી મોટી મોટી બીમારીઓ તો ક્યારે શરીરમાં ગર્દ કરી દે ને ખબર જ નથી પડતી.
ક્યારે આવી જાય છે ખબર પણ નથી પડતી. અને સ્વાસ્થ્ય સારું રહે એ માટે આપડે છે ને અ યોગ્ય ખોરાક લેવો જોઈએ પૂરતી ઊંઘ લેવી જોઈએ અને નિયમિત છે ને કસરત પણ કરવી જોઈએ.
હા એ તો છે જ બ ને આવી બધી બીમારીઓ આવે તો શરીર પણ આપને સાથ નથી આપતો કેટલી થકાન લાગે કઈ કામ કરવાની ઈચ્છા ન થાય નાને એમ એનાથી મતલબ શરીર બી કેટલું સ્વસ્થ પણ નથી રહેતું આમ આળસ આવે છે બહ થકાન લાગે છે
હા આ બધું છે ને બહારનું આપણે જંક ફૂડ વધારે ખાવામાં આવે ને એટલે આવી અનેક પ્રકારની આપણને સમસ્યા થાય છે અ જેમ કે આ તમે જોયો હ છે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે અને મતલબ હૃદયથી સંબંધિત કેટલી બધી બીમારી આજકાલી વધી રહી છે
હા એ તો છે ને હવે તો આજકાલ તો આ કેન્સર તો ખાઈ પીને બધાને પાછળ જ પડી ગયું છે કેટલી મતલબ જ્યાં જોઈ ત્યાં કેન્સરની હોસ્પિટલો એટલી બધી ફૂલ હોય છે એટલા બિચારા બધા એટલા આમ કેન્સર બીમારી થી બધા પીડા તો હોય છે ને
હમ એ તમારી વાત સાચી છે મતલબ કોઈને તો ખબર મોડે સુધી ખબર પણ નહી પડે જો વહેલી તકે એ લોકોને ખબર પડી જાય તો એ લોકો ને સારી સારવાર મળે હા અને એ લોકો ન ઈલાજ પણ ફટાફટ શરૂ થઈ જાય
પણ પહેલા તો એવું કહેવામાં આવતું કે મતલબ તમાકુ ને સિગરેટ ને ગુટકાા અને દારૂ ને એવું બધું પીતા એ લોકોને જલ્દી કેન્સર થતું પણ હવે આજ કલ તો નોર્મલ માણસ ને પણ કેન્સર થઈ જાય છે એટલે હવે આ ખાવાનું પીવાનું ને એજ બધ બબર નથી આવતું
ચોક્કસ આ તમે સાચી વાત ીધી પેલા તો એવું જ બધું હતું આલ્કોહોલાને હગું હલું બધું સેવન કરવત તમાકુ ધુમકા નો ઉપયોગ કરવો એટલા પણ હવે તો છે ને અનિયમિત આપણું જે લાઈફ સાઈલ થઈ ગયું છે પ્રદુષણ વાળું થઇ ગયું છે. અને કેટલાય ચેપી અને હા. ક્યારેક આ આ એવા કારણો પણ જવાબદાર મતલબ થઈ જાય છે.
ના હવે તો આ બધું તું બધું મતલબ છે ને બધ ધુ મિલાવટ વાળું જ આવતું છે હવે. તેલ છે ઘી છે શાકભાજી છે ફ્રૂટ છે બધું છે ને હવે બધું દવા વગર તો પકાવતા જ નથી. થી એના થી વધારે બીમારીઓ આવે.
હા એટલે જ તો છે ને આપણે છે ને સંતુલન આપણે એ લોકો ખાવાનું લેવું જોઈએ નિયમિત કસરત કરવી જોઈએ અને એનાથી આપણને મતલબ ફાયદો થઈ શકે અને કેન્સર વાળા ને સામાન્ય લક્ષણો ખબર તમને એ લોકોને છે ને લાંબા સમય સુધી છે ને મળતો અ શું કે શરદી ખાંસી વધારે રે કોઈને ગાંઠ દેખાવા માંડી જાય અચાનક વજન વધી જાય એમનો હા અને અસામાન્ય છે ને લોકો ન પણ લાંબા સમય સુધી થઈ જાય અને થાક પણ લાગવા માંડી જાય એ લોકોને. આ મતલબ હા લા શિક્ષણો આપણને જોવા મળી જાય લોકોમાં. અને તમને ખબર ઘણા લોકો તો આ કેન્સર નું નામ સાંભળીને જ ગભરાઈ જાય છે. પરંતુ આમાં ગભરાવા જેવી કંઈક હમ્મ. હા વાત
હા હા ગભરાઈ જાય નહિ છે એનાથી પછી ને લોકોને લોકો ની યમ્યુનિ પણ ઓ છી હોય છે એ લોકો કેન્સર સામે મતલબ લડી શકતા નથી એ લોકો થાકી એનાથી જ હારી જાય છે નામથી જ સાંભળીને હારી જાય છે.
આપણે તો છે ને એ લોકોને પ્રોત્સાહ આપવું જોઈએ અને દર્દીને પણ છે ને આપણે હિંમત આપવી જોઈએ. એલા એની જોડે સકારાત્મકક વાતાવરણ આ લાવવું જોઈએ અને આ સવારમાં પણ એમને છે ને થોડીક માનસિક રીતે મજબૂત રાખવું જોઈએ તો એ એને પણ હિંમત મળે નહી અને પરિવારણ અને સમાજ તરફથી એને મદદ પણ મળ
હા એ તો છે જ.
હમ્મ અને નિયમિત એમને છે ને ચેકઅપ કરવા માટે જવું જોઈએ,
છ છ મહિનામાં એ લોકો એ ચેકઅપ કરાવવા જોઈએ, એમ કે મતલબ વારંવાર ન થાય ડોક્ટરની સલાહ લેવી જોઈએ વારંવાર એમ કે વધારે એમ વધારે વધી ન જાય એના માટે લોકો એ ડોક્ટર પાસે તપાસ કરાવવા જોઈએ
હા અને હું તો એક જ વાત ડોક્ટર ની સલામ ઈલાજ કરાવો જોઈએ અને ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ
બરાબર
હા કારણ કે છે ને હા સારું શું કે સારી આ એને ઈલાજ મળશે સારું આરોગ્ય મળશે અ તો જ એના પરિણામો એને મળશે
હા એ તો તમારી વાત બરાબર સાચી
હા
આજકાલ તો બીમારી ઘર ઘરમાં બીમારી થઈ ગયેલી છે, હવે તો હવે તો જીવવાનું પણ એટલું બારી પડી ગયું છે ને જીવવાનું પણ
હા એટલે કે મતલબ બીમારી આવે ને ત્યારે ગભરાવાનું ને એના બદલે છે ને યોગ્ય સારવાર અને આરામ પર ધ્યાન રાખવાનું
હા ગમે તે મોટી બીમારી આવે આપણે હિંમત રાખી બાકીને એનો સામનો કરવા જોઈએ તો જ આપણું શરીર આપણની સાથે ર એમ તો એ તો આપણને તાકાત મળે, બીમારી
હમ્મ હવે તો બધા જ બીમારીઓના જોન હવે તો ઈલાજ નીકળી ગયા છે, પેલા તો ક્યાં ઈલાજો હતા પહેલા તો ટીબી પણ ઈલાજ નહીં હતો તો હવે તો એનો પણ છે કેન્સર નો પણ છે, બધા ના હવે તો ઈલાજો નીકળે ગ ગયા છે,
હમ્મ બરાબર
હમ્મ અને છે ને આપણે પણ છે ને આપણી લાઈફ સાઈલમાં છે ને અમુક અ તેઓો છે ને પાડવી જોઈએ જેમ હા જેમકે હાથ ધોવાની ટેમ સ્વચ્છ પાણી પીવાની ટેમ આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવાની એ પણ છે, ને આપણને ઘણી બધી બે
બીમારીઓથી બચાવી હા તમારું કેવાનું બરાબર છે, હ આપડે જ પોતાના શરીર ન આપણે ધ્યાન રાખવા પડે જેટલું આપણે સાવધાની રાખીએ તેટલું આપણા માટે સારું એ
હા એટલે જ તો છે ને આપણા વડીલો પણ કેહેતા હતા કે પેલું સુખ તે જાતે મલમ નરિયા તો એટલે છે ને આપણેે જ પેહેલા જ સાવચેતી રાખવી ખુબ જ સારી છે
તમાર કેવાનું એકદમ બરાબર છે હવે તો બહાર પણ જઈએ તો આટલું પ્રદુષણ ને આટલું ખવા ખરાબ હવામાનને બધું બધું આપણા શરીર ને નુકસાન જ કરે છે એટલે જેટલું આપડે હોય તો બાર બાર માસ્ક પહેરીને જવાનું પ્રદુષણ થી બચવાનો ને ક્યારે બીમારી અ બધા બેક્ટેરિયા અને બધા ક્યારે શરીર માં આવે કે આપણને ખબર જ નહી પડે એમ તો જેટલું આપડે આપણા શરીર નું ધ્યાન રાખીએ તેટલું સારું એમ
હા એજ તમારી વાત સાચી છે હવે તો બધાના જું તમને પેલા કીધું કે બધાના ઈલાજો હવે તો નીકળી ગયા છે એટલે કઈ દરવાજ એવી કઈ વસ્તુ હોતી જ નથી પેલા તો ક્યાં હતા પેલા તો ટીબી ને પણ લોકો ચેપી રોગ માનતા હતા એલો એમ કે મુખ્યત્વે ફેફસા ને અસર કરે છે આમ કરીને પર હવે તો એમનો પણ ઈલાજ છે એટલે આમ કઈ એવું કઈ છે નથી
હા એ તો છે જ
હમ એટલે કોઈ વાર આપણને પણ વધારે
હા પણ આજકાલ તો હવે છે ને જીવ જીવાનું પણ આમ કેવું છે મુશ્કેલ થઈ ગયેલું છે હવે આ તો બીમારી નામ જ બીમારી એટલે ઘર ઘર બીમારી એટલે ગોળી વગર તો ચાલે જ નહી એમ ડોક્ટરને ગોળી બસ લઈને ગાડી ચલાવીએ એમ કેવી રીતે એમ બીમાર એટલી બધી બીમારીઓ આવી ગયેલી છે ને ઘર ઘરમાં
હા ઘર ઘર હવે બીમાર પડે છે કારણ કે અહીનું વાતાવરણ અલગ આપને જોયું નથી છેલ્લા પાંચ છ મહિનાથી તો
કોઈ વખત હા કોઈ વખત ગરમી ને ઠંડી ને બધું મિક્સ થઈ ગયું છે એટલે માણસો બીમાર પડિયા જ કરે.
હા હા એટલે એજ એમાં પણ છેને નિયમિત છે ને હું તો એજ કેવું કે નિયમિત ડોક્ટર ની સલાહ લેવી જોઈએ. છ છ મહિને પુરા બોડી નું કરું જોઈએ જેથી આપણને ખબર પડતી ર કે આપને કઈક રોગ . કે આપણામાં કયા વિટામિન ની અમીર થઇ ગઈ છે. તો એ છ મહિનાથી બોડી ચેકઅપ આપડે કરાવવું જોઈએ.
બરાબર આપડે જ પોતાના ઘરમાં બધું ધ્યાન રાખવા જોઈએ શાકભાજી લાવે. તો ધોઈને ખાવા જોઈએ પાણી પણ ગરમ પાણી ઉકાળીને પીવું જોઈએ. એમ હ વધારે ફ્રીજમાં મુૂકેલી એ વસ તો નની ખાવી જોઈએ.
હમ્મ હમ્મ સાચું કધું તો ચાલો તમે પણ ધ્યાન રાખ જો હા બોલો.
હા ચાલો.
ચાલો તમે પણ ધ્યાન રાખજો. તમાર
ચાલો મળીએે પાછા.
ચલો મળડી.
ઓ